હલો વસના કેમ છો.
જય શ્રી કૃષ્ણ બસ મજામાં કેમ છો તમે
અમે પણ ખુબ વધારે મજામાં છે હાલમાં તો અને તમને ખબર જ છે કે અમે ઘણા સમય થી હમણાં ગામમાં રહી રહ્યો છું તો મને તો ખુબ જ વધારે એ મજા આવી રહી છે ગામમાં અને ગામનું જે જીવન છે તે જીવન જીવવામાં મને તો ખુબ જ વધારે મજા આવી રહી છે તો શું તમે શહેરમાં રહો છો તો શહેરમાં તમને કેવી મજા આવે છે અને શહેરમાં મતલબમાં જે ભણતર ને એવું બધું છે એ ખૂબ જ સારું છે એવું બધું કહેવામાં આવે છે, તો એ બાબત ઉપર મારે થોડીક વાતચીત કરવી છે.
હા, શહેરનું જે આપણું ભણતર છે, ભણતર તો શહેરમાં બહુ... ખૂબ જ સારું છે ને? એમ બધી વસ્તુ, હોસ્પિટલ, એ બધી વસ્તુ પણ નજીકમાં... પણ એમાં આપણે શહેરની વાત કરીએ તો અહીંયા પ્રદૂષણ એ બધું ખૂબ વધારે, મતલબ છે અને... તા-તા, ગામની વાત કરીએ તો ગામમાં પ્રદૂષણ એ બધું વધારે નથી, હરિયાળું બધું છે, પણ હમણાં તો આમ સિ... એની વાત કરીએ અહીંયા વૃક્ષો પણ વધારે માત્રામાં નથી ને, અહીંયા પ્રદૂષણ માત્ર ખૂબ જ વધારે વધી ગયું છે, જેના કારણે અહીં લોકો ખૂબ વધારે બીમારીઓ બધું બી પડે છે, પણ એમ શહેરમાં આપણે જોઈએ કે શિક્ષણ માટે સારી શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીઓ હોય છે અને શહેરમાં... મોટી હોસ્પિટલો અને સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ હોય છે ને, રોજગાર માટે નોકરી વી... પણ ઉદ્યોગની ઘણી તકો મળે છે. બસ, ટ્રેન, મેટ્રો અને અન્ય પરિવહનની સારી સુવિધા હોય છે. જે શહેરમાં મોટા મોલ, બજાર, સિનેમા અને બગીચા જેવા... મનોરંજનના સ્થળો પણ હોય છે અને શહેરમાં ઇન્ટરનેટ, બેંક અને ડિજિટલ સેવાનો સરળ... તેથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને અમારો તો વસ્તી વધુ... હોવાથી ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા પણ ખૂબ વધારે જોવા મળે છે અને જીવનમાં ઝડપી, વ્યસ્ત અને સ્પર્ધાત્મક હોય છે અને અમારા શહેરમાં દેશમાં આ થીક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ને અમારા તો શહેરમાં તે બધી સુવિધાઓ સારી છે પણ અહીંયાં પ્રદૂષણનું તો ખૂબ વધારે એમ થાય છે જેના કારણે લો કો બીમારી બધા ભી બહુ વધારે પડે છે.
હા એ તો છે પરંતુ જે તમને વાત કરી કે અમારા ગામમાં મતલબ એટલું બધું પ્રદૂષણ હોતું નથી અને ગામમાં મતલબમાં જીવન ખુબ જ વધારે એવું સારું બની શકે છે પરંતુ
પરંતુ છે ને કે મતલબ માં આ પ્રદૂષણને એવું બધું ઓછું હોવાથી આપ ણે ગામમાં રહેવું એવું પણ ના કહેવાય કારણ કે ગામમાં પણ ઘણી બધી એવી સુવિધાઓ સારી છે પરંતુ બીજી બધી બાજુ આપણે જોવા જઈએ જેમ કે મેં તમને વાત કરું તો મારાં જે કાકાના છોકરો છે તે ખુબ જ વધારે બીમાર પડ્યો હતો અને તેને સેને અમે હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં શું થયું કે અમારે ગામમાં છે ને હોસ્પિટલ ખાલી એક જ છે અને તે એક જ હોસ્પિટલ ખૂબ જ નાની હોસ્પિટલ છે તો ત્યાં મતલબ બધી સારવાર થઈ શકતી નથી, તો સારવાર માટે પછી અમને વીસ કિલોમીટર દૂર અર સિટી માં લઈ જવા કીધું અને ત્યાં સુધી લઈ જતા લઈ જતા એકદમ જ જાન એકદમ હાલતમાં આવી ગયેલી હતી અને ત્યાં સુધી લઈ જતા લઈ જતા જ કંઈ થઈ શકે તો. અ મતલબમા ખુબ જ ખરાબ ગણાય એટલે. મતલબમાં જો એમાં શહેરમાં રહેતા હતે તો ખુબ જ સારી રીતના ત્યા જ સારવાર થઈ જતે. પરંતુ અમારે વીસ વીસ કિલોમીટર દૂર જવું પડે સારી હોસ્ પિટલ ના સારું તે વસ્તુ મને ખૂબ જ ખરાબ લાગ્યું અને ગામમાં રહેવાથી. મતલબમાં જ્યારે કોઈ પણ વધારે ઈજા પહોંચે તેવી વસ્તુ થાય. તો ત્યારે મતલબમાં ખૂબ જ ખરાબ ગણાય, બાકી તો ગામમાં બીજી બધી વસ્તુ તો આપણે જોવા જઈએ તો સારી છે, રહેણી કરણી પણ ખૂબ જ વધારે સારી છે, આપણે ખેતી પણ સારી રીતે કરી શકીએ. અને ખૂબ જ વધારે એવું મતલબમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધારે હોય છે, વરસાદ પણ એકદમ માત્રામાં આવે છે, ઘરે પણ એકદમ શાંતિ જળવાયેલી રહે છે, શહેરમાં હ, તમે જોવો તો ખૂબ જ વધારે એવું ધ્વનિ પ્રદુષણ થતું હોય પરંતુ શહેરમાં એ અ જેમ કે અ પરંતુ જે છે ને ગામમાં છે ને એકદમ શાંત વાતાવરણ જોવા મળે છે અને શાંત વાતાવરણમાં મસ્ત એકદમ આપણને ઘરે રહેવાની પણ સારું લાગે. પરંતુ શહેરમાં એટલું બધું ટ્રાફિકનું બધું અ ધ્વનિ પ્રદૂષણ થતું હોય જેથી કરીને તે જોવાની પણ કંટાળો લાગે. એટલે મતલબમાં બંને બાજુ જોવા જઈએ તો બંનેને થોડા થોડા ફાયદા પણ છે અને થોડા થોડા નુકસાન પણ શે અને બીજું તો શું કે આપડે જે શહેરમાં જોવા જઈએ તો શહેરમાં ઘણી બધી એવી અ સારી મતલબમાં ભણ તરની સુવિધા જોવા મળે છે પરંતુ જે ગામડાઓમાં છે ગામડાઓમાં ભણતરમાં તમને ખબર જ છે કે જે સ્કૂલ ટીચરો ભણા ભણાવે છે તો ભણાવવામાં આવે છે તો તે તે લોકોને પણ પોતે પણ આવડતો નથી હોય છે કેટલાક સ્કૂલ ટીચરો શો હોય છે તો તે લોકને તો જેથી જેથી કરીને ઘણી વાર આપણે જોઈએ તો જે શહેરમાં ભણેલું બાળક હોય તે પણ પાંચમાં હોય અને જે ગામનું ભણેલું બાળક હોય એ પણ પાંચમા હોય તે લોકો વચ્ચે ભણતર વચ્ચે કોમ્પિટિશન કરવામાં આવે તો તે જે મતલબ આ શહેરમાં ભણેલું બાળક હોય તો તે જીતી જાય. કારણ કે ત્યાંની જે ભણતર હોય તે ખૂબ જ વધારે એડવાન્સ લેવલ પર હોય. શહેરમાં અને ત્યાં બધું ઈંગ્લિશમાં બધું શીખવામાં આવે પરંતુ ગામડાઓમાં એટલું બધું શીખવામાં આવતું નથી. પરંતુ આ બે વચ્ચે જે ઓમાં ફિઝિકલ એક્ટિવિટી કરવામાં આવે તો ફિઝિકલ એક્ટિવિટીમાં ગામડાનો વ્યક્તિ જીતી જશે કારણ કે ગામડાઓમાં તમને ખબર જ છે કે બધી ફિઝિકલ એક્ટિવિટી કરવામાં આવે છે જેમ કે આ ક્રિકેટ રમવાથી માડીને બધું જે પણ રમવું હોય એ બધી વસ્તુ ગામડાઓમાં કરી શકે છે બધા લોકો તો જેથી કરીને જે બહારની એક્ટિવિટી હોય તો બહારની એક એક્ટિવિટી ખૂબ જ મતલબમાં સારી રીતના ગામડાંના વ્યક્તિ કરી શકે છે અને તે મને ખુબ જ વધારે સારું લાગ્યું કે જેથી કરીને શરીર પણ સારું રહે પરંતુ તે શરીર સારું રહેવાથી એ લોકો આગળી વધી શકશે નહિ આગળી વધવા માટે આપડે ભણતર પણ સારું રહેવા સારું રહેવા પડશે તો તેના માટે આપણે શહેરની જેવી મતલબમાં શહેરની જેવી મતલબ સ્કૂલો એમાં બનાવી પડશે અને શહેરના જેવુ ભણતર અહીંમાં લાવું પડશે.
હા તમારી વાત તો એકદમ સાચી છે અમાર તા ભણતર એ બધું તો ખુબ જ સારું છે પણ અહીંયા જોઈ જોયે તો બીજી બધી પ્રવૃત્તિઓ પર એટલું બધું કસરત એવું બધું એમ કરાવતા નથી. કરાવે છે પણ કોઈ કોઈ દિવસ એમ આપણી સ્કૂલની વાત કરીએ તો સ્કૂલમાં દર સેટરડે સ્કૂલમાં કસરત યોગા એ બધું તો રાખતા હોય છે પણ એમ હાલમાં તો એ બધું કઈક છે નહીં પણ આપડા અહીંયા જે સિટીના કરતા એમ ગામડાનું જોયે તો ગામડાના લોકો બાળકો વધુ સારા હોય છે અને આ લોકનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે પણ એમાં આગળ જતા આ લોકનું ભવિષ્ય એમાં વધારે એમને કઈ કેવાય નહી કેમ કે શહેરના બાળકો કરતા આ લોકો નબળા પડે છે એટલે તો શહેરમાં સ્કૂલ શાળાઓ કોલેજ તો એ બધું મતલબ સારું છે ને ભણતર પણ અહિયાંનું સારું છે. આપણે મ જો શહેરની વાત કરીએ તો અહીયાં શહેરના જીવનમાં તે આપણેે એમ જીવનમાં ખર્ચ ગામની સ રખામણીમાં તો ખુબ વધારે છે ને અહિયાં ખર્ચો તો ખુબ વધારે જેવું છે. અને અમારા ત્યામ ટેકનોલોજી ની વાત કરીએ તો બેંક, એટીએમ, પોસ્ટ ઓફિસ અને ડિજિટલ સેવાઓનો સ સ એટલે આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ પણ ગામમાં તો બધી મુશ્કેલીઓ ખુબ જ હોય છે કે ત્યા મતલબ બેંક કેમ એ બધું હોય છે પણ દૂર દૂરમાં હોય છે ને વધારે એ હોતું નથી ને આપડે જો ઓનલાઈન વાળી વાત કરીએ તો આપણે ઓનલાઈન કેટલી બધી વસ્તુઓ મંગાવતા છે. ખાવાનું બી આપણે જે મંગાવીએ તો રેપિડો બી થઈ ગયું બધી ને બીજી બધી જે મીશો છે કેટલી બધી એમ છે ઓનલાઈન વાળું તે આપડે મંગાવીએ, પણ આવે શહેરમાં બધું ચાલે છે પણ એમ ગામડામાં એ બધી વસ્તુનો ઉપયોગ, વધારે લોકો કરે બી ની ને ગામડા માં એ બધું ચાલતું પણ નથી.
હા એટલે જ તો મતલબમાં એ બધી વસ્તુ ઠટી નથી અમારા ગામડામાં. અમારા ગામડામાં તમે જોવા જઈએ, તો જે તમે કિધુ કે આ રેપીડો થઈ ગયુ પહી જે મતલબમાં ઝમેટો થઈ ગયુ, સ્વિગી થઈ ગયું એ બધી ખાવાની વસ્તુ ઘરે બેઠીને, અ ગામ અ શહેરોમાં આવી જાય છે. પરંતુ ગામડાઓમાં એવું આવતું નથી. ગામડાઓમાં એ બધી એક્ટિવિટી થતી નથી તો જેથી કરીને આ બધી વસ્તુ તો મને ગામડામાં ખૂબ જ ખરાબ લાગે છે. અને ઘણી બધી વસ્તુઓ મિસ તો થઈ જાય છે ગામડાઓમાં, તો જેથી કરીને બીજી બધી એમ એક્ટિવિટી જોવા જઈએ જેમ કે ગામડાઓમાં, તો અ ઘણી વાર મતલબમાં, અ આપણે નેચર સાથે સારી રીતના રહી શકીએ અને બધી વસ્તુઓ કરી શકીએ. તો ટે બધી વસ્તુઓ તો સારી છે પરંતુ ગામડામાં બીજું બધું જીવન, અ આપડે જોવા જઈએ તો શહેરના મુકાબલે થોડુંક, મને નીચું લાગે છે અને શહેરમા આપણે જોવા જઈએ તો ખૂબ જ વધારે, સારું પણ લાગે છે મને કે શહેરમાં ઘણી બધી એવી સારી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, અને, તે ટેકનોલોજી થી આપણે તે પ્રમાણે આપણે બધી વસ્તુ શીખી શકીએ અને સારી જોબ પણ લઈ શકીએ. અને ગામડાઓમાં એટલી બધી સારી જોબ લાગતી પણ નથી અને, શહેરમાં જોવા જઈએ તો ઘણી ઘણી મોટી એવી સારી જોબ લાગે છે અને કોમ્પ્યુટર બેસીડ જોબ લાગે છે. જેથી કરીને, કોમ્પ્યુટર પર આપણે બેસીને સારી એવી સેલેરી પણ લઈ શકીએ અને બીજું તો શું કે, એટલે મેસી માં કામ કરીને આપણે સારી સેલેરી લઈ શકીએ અને ગામડા માટે તમને ખબર છે કે, ખુબ જ વધારે મહેનત પણ કરવી પડે છે, અને મહેનત કરીને, અ તેટલા પૈસા આપડે કમાવવું પડે છે પરંતુ શહેરમાં આપણે જોવા જઈએ તો ખુબ જ એવું, મેહનતનું કામ હોતું નથી પરંતુ જે સ્કીલ બેઝીસ કામ હોય છે અને સ્કીલ બેઝીસ કામના હારું આપડે, ભણવું પડે છે. તો જેથી કરીને આપણે ઉપર લેવલની ટેકનોલોજીને આપણે ભણતર લઈશું‌. તો આપડે ઉપર લેવલ જઈ શકીશું. બાકી તો આપડે ગામડાઓમાંથી બહાર નહી નીક કળશુ ને તો આપડે ત્યાં જ ફસેલા રહી જસુ એટલે છે ને ગામડાઓનું જીવન રહેવા માટે ખૂબ જ સારું છે પરંતુ જો આપણે પૈસા કમાવવા હોયએ અને ખૂબ જ એવા ઊંચા, ઉદ્યોગપતિ જેવું બનવું હોય અને પૈસા ઘણા કમાવા હોય તો આપડે ગામડા માંથી બહાર નીકળવું પડશે. અને આગાડી શહેરમાં જઈને ઘણું બધી વસ્તુ શીખવી પડશે અને, આપડા માટે સ્કીલ બેજીસીસ ઉપર કામ કરવું પડશે. તમારે શું કેવું છે આ બાબત ઉપર,
હા તમારી વાત તો એકદમ સાચી છે. એ બધું તો આપણા અમારા શહેરમાં તો ખુબ જ સારું છે. એમ જો તો શીખ શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને આધુનિક સીધી સુવિધાઓ પણ ઘણી સારી મળે છે. અમારાં શહેરમાં જો કે ટ્રાફિક પ્રદુષણ અને, વધતા વધતા ખર્ચ જેવી સમસ્યાઓ પણ ઘણી છે. તે તેથી આપણા શહેરને સ્વચ્છ હરિયાળુ અને સુરક્ષિત બનાવવા માટે અમે સ બધાને મળીને સ્વચસ્છતા અને સારું રાખવું જોયે જેથી શહેર બી સારું રહીને આ આપણા અહીયાં તો અ શહેરમાં જોઈએ તો સસ્તા ટ્રાફિકના નિયમોનું પાલન અને વૃક્ષારોપણ દ્વારા શહેરનું વધુ સુંદર, ને રહેવા માટે યોગી બનાવી શકે છે પણ જોકે અહિયાં ના લોકો બધા કરતા નથી ને અહિયાંના લોકો, તો મતલબ, ખૂબ એમ વ્યસ્ત હોય છે આલોકના કામમાં આલોકને વધારે ટાઈમ મળતું નથી અને શહેરનું જીવન, ખુબ ઝડપી અને વ્યસ્ત હોવાથી લોકો પાસે સમય ઓછો હોય છે.
હમ એ તો હશે કારણ કે એ લોકો. ખુબ જ વધારે જોબ ને એવું કરતા હોય તો તેલૌક ના પાસે. આખો દિવસ છોટો નથી અને તે લોકો સાંજના સમયે જ બધું. કામકાજ બધું કરવું પડશે પરંતુ આપડે જોવા જઈએ તો આપડે ગામ. હમડાંઓમાં જો હોય છે તો ઘણું બધું મતલબમાં! એવું કામકાજ હોય જે મતલબમાં પોતે કરવું પડે છે અને પરિશ્રમ ન કામ હોય છે. તો આ વસ્તુ તો સારી પણ કેહેવાય કારણ કે. અમ પરિશ્રમ નું કામ કરવાથી આપડું શરીર પણ સારું રહે. પરંતુ આ બધું કામ મને ગમતું નથી જેથી કરીને આપણે. જો સારી રીત એવી સારી જોબ લેવી હોય તો આપડ. ભણતર સારું કરવું પડશે તો જ આપડણે આગળ વધી શકીશું અને, તો જ આપણે સારી જો લઈ શકીશું ગ જીવન જે સારું છે અને મને ગામડા જો આપ
હ
આ જોબ જોવું પડશે અને આપડ રેવું છે આપ કેટલા પૈસા કમા છે સરે સું ચાલો આપણે પાછા વાતચીત કરીશું ગામડા અને શહેરના વચ્ચે ની વાત
હા સારુ ચાલો.